હલો, શુ દોસ્ત મારો આવાજ આવી રહ્યો છે.
હા.
તમે શું કરી રહ્યાં
આ હાલમાં તું હું રિલ્સ આ આમ રિલ્સ જોતો હતો પણ હવે કોલ આવ્યો તો વાત કરવી હોય તો ફ્રી જ છું.
હા આજે તો એમ હો કોલેજમાં રજા જ રવિવારે એટલે તો તો અત્યારે હાલ તમે એકદમ ફ્રી છો?
હા એકદમ ફ્રી જ છું.
હમ્મ તમારી કોલેજ લાઈફ કેવી ચાલી રહી છે પેલા તો.
હમ્મ, કોલેજ લાઈફ એમ તો ચાલી રહી છે. એમ વધારે કઈ ખાસ જેવું નહી કોલેજમાં તો પણ એની સાથે બીજી તૈયારી કરવી જોઈએ નથી થઈ રહી.
મતલબ કે ચાલી રહી છે.
નહી નહી કારણ કે એમ. જોવા જઈએ તો સમય ખુબ મળી રહે છે હોસ્ટેલમાં પણ. જરાક હવે ડિસ્ટ્રેક્શન એટલું બધું વધી ગયું છે મોબાઈલને. એવી વસ્તુઓનું કે એના માટે ટાઈમ જ ની કાઢી શકે એવું થઈ જાય.
બરાબર. તો તમે અત્યારે ફ્રી છો, તો ચાલો આપણે જરા ચર્ચા કરીએ થોડા સમય તો આપણો ટોપિક છે, સમય નું મૂલ્ય. તો ક્યા જે તો સમયે ખૂબ મહત્ત્વની વસ્તુ છે. સમય માનવ જીવનની સૌથી કિંમતી સંપતિ છે. પૈસા ખોવાય જાય પણ તે ફરી કમાઈ શકાય છે, પરંતુ જો આપણો સમય જો જતો રહ્યો તો તે પાછો આપણે મેળવી શકતા નથી. આથી આપણે સમયને ખુબ સાવચેતી રાખીને વાપરવો જોઈએ. આજના સમયમાં મોબાઈલ ગેમ તમે ખલ. તેમ ઇન્સ્ટા જેવી સોશિયલ મીડિયા એ મોજ મસ્તી આપણે ઘણો સમય લઈ લે છે. જો આપણે સમય ન આયોજન ન કરીએ. તો આ દિવસ કવી રીતે પસાર થઈ જાય છે તે સમજાતું નથી. પરંતુ જો વિદ્યાર્થી સમયનું આયોજન કરે છે તો આશા. ઓછા સમયમાં વધુ સારું પર પરિણામ મેળવી શકે છે. તમે એમ તો કીધું તેમ તમે. અભ્યાસ તો કરવા મામાંગે છે પણ. હોય આ સોશિયલ મીડિયા વગેરે તમારો ખુબ ટાઈમ. બગાડી રહી છે. જેના કારણે તમે અભ્યાસ કરી શકતા નથી અને તમારો. ટાઈમ જસ્તી જાય છે.
હમ.
બે.
સરરમ જન શરમ જન છે. વિદ્યાર્થી જીવનમાં સમ સમય નું મહત્વ ઘણું વધારે છે. આપણે સમયનો સારો ઉપયોગ કરીએ તો. અભ્યાસમાં સફળતા મળે કુશળતા વિક અને ભવિષ્ય મજબૂત બને. સમય બગાડત બગડત પાછળ. પહચતાું પડે છે અને પછી પહચતાવાનો સમય આવે છે આના. સમયમાં મોબાઈલ સોશિયલ મીડિયા અને મોજ મસ્તી આપણો ઘણો સમય લઈ લે છે. ત્યાં સમયે આપણને. શિ શીિકવેશ્વર કામ કરવાની વ્યક્તિ પર લોકો વિશ્વાસ રાખે છે જીવનમાં સફળ થવા માટે બુદ્ધિ જેટલી જરૂરી છે. એટલો સમય સંચાલ પણ જરૂર છે. અંત સમયનું મૂલ્ય સમજવાના ખુબ ફાયદા પણ છે. આપણે જો સમયને. સમયનોો સારો ઉપયોગ કરું છું તો આપણને સફળતા પણ સારી રીતે મળશે. સમયનો યોગ્ય ઉપયોગ કરનાર વ્યક્તિ જીવનમાં આગળ વધે છે. જો આપને જીવનમાં. આગળ વધવા માટે જ સમયનું સારું સંચાલન કરીશું. તો આપણને સફળતા પણ સારી રીતે મળી શકે છે. પરંતુ જે આપણે સમય ન સરખો ઉપયોગ જ ન કરીશું અને. ઓમજ આપણો સમય. અભ્યાસ પાછળ નહીં પરંતુ અન્ય પ્રવૃત્તિ પાછળ બગાડશું તો. આપણો પાછળ જતા આપણને પછતાવો જ થશે.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
તો તમારે કઈ આ બાબતે કેવું છે.
હા એમ તમે દરેક વાત સાચી જ કીધી. એ સમય એ સતત નીકળતો જતો હોય છે તો આજે પણ હું પણ એમ ક્યારેક ક્યારેક. વિચાર કરું તો જે પાછલો વીતેલો સમય એમાં. પણ મેં આવું જ. મતલબ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો જોઈને ને મોબાઈલમાં. ટાઈમ પાસ કરીને જ વિતાયેલો સમય યાદ કરું. તો મને અત્યારે પણ રિગ્રેટ થાય છે પણ. હું કેટલીક વાર પ્રયત્ન પણ કરું છું એમાંથી હ. ભણવાની પણ એ પાછ આપને ડિસ્ટક કરી લાગતું હોય છે એના. કારણે સમય નીકળતો જતો હોય છે. તો એ તો છે જ સમયની વિશે. ને સમયની વસ્તે બીજી વાત કરીએ. તો તો આ માણસનું આખું જીવન સમયથી બનેલું છે. બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા બધું સમય સાથે બદલાય છે. જે વ્યક્તિ સમયનું મહત્વ સમજે છે તે જીવનમાં આગળ વધે છે. જે વ્યક્તિ સમયનો બગાડ કરે છે, તેની ઘણી વાર પાછળથી પસ્તાવો થાય છે. હું પણ આ સમય વિશે તમે જે વાતો કરી એનાથી એક. નો ઉત્સાહ આવ્યો છે કે હવે આગળ. હું પણ વાંચવાનો પ્રયત્ન કરીશ. આમ ડિસ્ટ્રેક્શન તો ઘણા બધા છે જ પણ એમાંથી બહાર આવીને. થોડોક થોડોક જો સમય ડેલી કાઢને વાચવાનું આપડે ચાલુ કરીએ તો કદાચ આ. આગળ જતા ધીરે ધીરે આપણો સમય વધતો પણ જાય. તો સમયની વાત તો ખૂબ જ સારી જ છે. તો તમે કઈ વધુ કેવા માંગો છો?
હા. તો સમય વિદ્યાર્થી જરૂર માટે ખૂબ જરૂરી છે. જો તે સમયમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ એમ તો. હાલમાં તો વર્તમાનમાં તો આપણને લાગે જ છે કે આપણા પાસે ખૂબ સમય છે. પણ જેમ જેમ. એ સમય નીકળતો જાય છે આપણે વધારે. વર્ષના થતા જઈએ, મોટા થતા જઇએ છે તેમ તેમ આપણને. જરૂરી જોબ મળતી મળવા માટે જે. લાયકાતો જે છે તે આપણને. શિક્ષણ પૂરતું ન મળવાથી. નથી મળતું. જેના કારણે આપણને સારી નોકરી નથી મળતી. અને તે પાછળ જતા આપણન આપણા પરિવારને પણ અસર કરે છે. જેમ કે જો તમને ભવિષ્યમાં સારી જોબ ના લાગી તો. તમે એમ તો સારું કમાઈ શકો છો પરંતુ. એમ જોવા જઈએ તો. પરિવારનું ભરણ પોષણ પછી જવાબદારીઓ પૂરી ન કરી શકો. તમ તમારા સપનાઓ પૂરા ન કરી શકો જેથી. સમયને ધ્યાનમાં રાખીને મહેનત કરવી ખૂબ જરૂરી છે. અ સમય સમયના મૂલ્યને આપણે ન સમજીએ તો આપણને પાછળ જતા તણાવ પછી પસ્તાવ પણ આવે છે. છેલ્લી ઘડી એક કામ કરવા કરવાની ચિંતા રહે. જ છે જો આપણા જો ભૈષમ આવ હું ભયસમ હ આપણે. ભૂતકાળમાં જ આવું સમયને સારી રીતે સમજીને જો આગળ સારા પગલા લીધેલા હોય ને ટાઈમ જો બચાવ બચાવતા હોયને સારી રીતે તેનો ઉપયોગ કરતા હોય. તો આપણને સારી તક મળે છે. જેથી આપણું ભવિષ્ય પણ સુધરી શકે છે. પછી આજના સમય આજનો સમય બગાડવાથી ભવિષ્ય કમજોર બની શકે છે. સમયસર કામ ન કરનાર પર લોકોએ વિશ્વાસ રાખતા નથી. ધારો કે તમે કોઈ જગ્યાએ કામ કરતા હો ને તમને સમય એક સમય સમય પ્રમાણે કામ સોપવામાં આવેલું હોય તે તે સમય પ્રમાણે તમે જો કામ ન પૂરું કરેલું હોય તો તમારા પર તમારો જે ઉપલે અધિકારી હોય. એ તમને વિશ બીજું કાર્ય વિશ્વાસ રાખીને આપશે નહીં. કારણ કે તમે પોલા પણ તે કામ અધર મૂકત હતું. સમયસ પૂરોું ન કર્યું. તો તે પણ સમય એ આપણને ખુબ શીખાડે છે કે તેનું કદર કરવી જોઈએ. તો તમે કઈ ક્યાં વાળા છો?
હા સમય વિશે વાત કરીએ તો જો અત્યારે આપડે સમય નો સદુપયોગ ન કરીએ તો આગળ જતા એક ચોક્કસ વાત છે કે આગળ જતા આપણને તકલીફ ઉઊભી થશે અને એ સમય આપણને અત્યારે જે આપણે સમય બગાડ કરીએ છીએ. એ યાદ કરીને રિગ્રેટ જ થવાનો છે. તો એના કરતા બે છે કે આ રીતના કામ કરીને સમય નો સદઉપયોગ કરીએ. એ કરવાનું ઘણા વ્યક્તિઓ પ્રયત્ન પણ કરતા હોય છે. પણ એમ આ ડિસ્ટ્રક્શન ની વાત આવી જ જાય છે. પણ છતાં પણ આપણે જો એ ડિસ્ટ્રેક્શનને દૂર રાખીને ધીરે ધીરે કામ કરવાનું ચાલુ રાખીએ તો કદાચ આગળ જતા આપણને એવી તકલીફ ભી નહી થાયને ભવિષ્યમાં આપણને રિગ્રેટ નહી થાય. અને હ. આળસ જે કરીએ આપણે તે જ આગળ જતા આપણને મોટા મતલબ દુઃખો નું કારણ બની જાય છે. તો એના વિશે તમે કઈ કહેશો?
હા તો આજે આપણ હાલના સમયમાં આપણે સમય ન સારી રીતે સંિચાલ ન કરી શકતા આપણે ભવિષ્યમાં. સારી સ્થિતિ એ સારી નોકરી એ ન લાગી શકીએ કારણ કે આપણે. હાલના આપણો સમય. અભ્યાસ પાઠ નહીં પરંતુ અન્ય કાર્યોમાં પસાર કરી રહ્યા છે. જો આપણે તે જ સમયે અભ્યાસ પાછો કર છે તો આપણું આગળનું જવ પણ સારું બની શકે છે. તો તો આ જાય તો સમય સમય સમયનોો આધાર કરવો જોઈએ અને તેનો સદઉપયોગ કરવો જોઈએ. હ. અમ તે હું આટલું જ કહીશ. તમારો કેમતી સમય બ આપપવા બદલ ખબ ખૂબ આભાર.
તમે પણ ખુબ સારી એવી વાતો કરી જેના કારણે મને પણ એક અંદર ખ્યાત્મ વિશ. વિશ્વાસ આવ્યો કે સમય નો આપણે બગાડ નહી કરવો જોઈએ અને. અભ્યાસ ધ્યાન આપવું જોઈએ એ ડિસ્ટશ તો. છે જ પણ આપણે એને દૂર રાખવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. તમારો પણબ ખુબ આભાર આ બધું વાતો કરવા માટે.
હ ચાલો તો પાછા મળીશું.
હમ.